હમાં કેમ છો બધા?
શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં તમારી ઘરે કેમ છે બધા સારા તો છે ને.
હા બધા સરા છે અને એકદમ બધા મજામાં છેને મોજ માડી રહ્યા છે એટલે કે હમ જે વેકેશન ચાલી રહ્યું છે એટલે અ તો જે જે સાપુતારમ કે ત્યાં આવ્યા છે ત્યાં મજા માડી રહ્યા છે હમણાં તો કારણ કે તમે જાણો છો કે આપણે ફરવું જોઈએ. એટલે ફરવાનું ખબુંરાત ર ત ઘણી બધી પ્રકારની વાગી ગરા અને ઘરનું હું ખાઉં છું વધમ ગુજરાતી વાનગીમાં શું વધારે પણ છે.
હા ગુજરાતી બન ગ તો મને જે મતલબ રસપુરી ખાવામાં આવે છે ટે મને ખુબ જ વધારે ગમે છે અને તમને ખબર જ છે કે હમણાં સીઝન પણ તેજ ચાલી રહી છે તો મતલબ ગુજરાતીઓ માટે તમને ખબર છે કે રસપુરી કેટલી ખાવામાં આવે છે અને રસપુરી ના કેટલાક બધો કેજ છે કારણ કે તમે કોઈ પણ ઘરે જાઓ તો મતલબમાં રસપુરી ના ખાય હો તો બની ન શકે અને રસપુરી તો ખૂબ જ વધારે ખાતા હોય છે અને ઠેપલા એ બધું પણ હવારમાં ખૂબ જ વધારે એવું ખાવામાં આવેશે કારણ કે નાસ્તામાં તમને અહ મતલબમાં ઢોકળા અને ઠેપલા ખૂબ જ વધારે વ જોવા મળે છે અને ગુજરાતીઓનો ફેવરેટ એ જ ખાવાનું હોય છે અને તે ખુબ જ વધારે ખાતા હોય છે તેથી મને પણ જે મતલબમાં ઢોકળા હોય છે એ મને ખુબ જ વધારે ગમે છે અને જે ચટણી હાથના લીલી ચટણી હના ખાવામાં આવે છે તો ત્યારે ખુબ જ એવો આનંદ આવે છે અને મને તો ખુબ જ વધારે એવ ગમે છે અને બીજો જે મતલબમાં અહ જે જલેબી ફાફડા હોય છે તો તે પણ ખુબ જ વધારે એવું ગુજરાતીમાં સવાર નાસ્તામાં કરવામાં આવે છે તો તે ખુબ જ વધારે મને ગમે છે અને અમારી ઘરે પણ એ નાસ્તો દર રવિવારે કરવામાં આવે છે અને જલેબી ફાફડા તો મતલબમાં બટાણા ફેવરેટ જ હોય છે અને સવારે અહ ના ના ધોઈને ચાય ચાય સાથે નાસ્તો કરવામાં ખુબ જ વધારે મજા આવે છે અને બધા ગુજરાતીઓને ને આટ નાસ્તો ખુબ જ વધારે ગમટો હોય છે અને મતલબમાં ઢોકળા તો બટાની ઘરે બન્યા જ કરતા હોય છે જે થી કરીને પણ ખૂબ જ વધારે ગમતા હોય છે અને જેથી કરીને અમને પણ ખૂબ જ વધારે ગમે છે અને મે મતલબ મારી ઘરના બધા લોકોને બનાવવા કહ્યા કરું છું અને મને તો ખૂબ જ વધારે ગમે જેથી મે ખૂબ જ વધારે ખઉં છું પરંતુ હમણાં તો મે અહ કેરી ખૂબ જ વધારે ખાઈ રહ્યો છું કારણ કે મતલબ હમણા કેરી ન સીઝન ચાલી રહ્યો છે તો ખુબ જ વધારે એવી મજા આવે છે કેરી ખાવાની અને તેનો રસ કાઢીને પીવાની જેથી એ કરીને મેં ખૂબ જ વધારે એવું મળે તો દિવસમાં ત્રણ ચાર વાર તો ત્રણ ચાર કેરી ખાઈ જાઉ છું અને કેરીનો રસ પણ ખૂબ જ વધારે એવું પીઉ છું અને મને ખુબ જ વધારે એવો ગમે છે કેરી નો રસ કારણ કે કેરી એ મારો ફેવરેટ ફૂડ છે અને મતલબ ફેવટ અહ હોવાથી મને ખુબ જ વધારે એવો રસ ભાવે છે.
હા, એ તો એ જ છે કે અમને તો સીઝન ચાલી રહી છે કેરીને એટલે કે મને પણ આમ તો કેરીનો રસ્તો બહુ ભાવે છે અને તમે કીધું કે જલીબી ફાફડા એ તો મારો ફેવરેટ જ છે કારણ કે તમે જાણો છો કે જલેબી ફાફડા આજકાલ એટલે કે આજકાલ ના ગુજરાતીઓને કોને નિભાવતું હોય બધાને ભાવે જ છે એટલે કે બધા લોકો આ નાસ્તામાં જે અહ જે અમદાવાદ અમદાવાદ શહેર છે, એવા બધાં જે શહેરો છે, ત્યાં તો બધા લોકો ખૂબ માને છે અને ખૂબ લોકોને ભાવે છે. અને જલેબી ફાફડા તો કોને નહી ભાવે, મારા ઘરે તો એટલા બધાં એટલે કે મારા ઘરના જે પરિવારના સદસ્યો છે તે લોકોને એટલું બધું ભાવે છે, નાસ્તામાં કારણ કે જેમ કે તમે જાણો છો કે સંડે માં બધા લોકો એક સાથે બધા બેઠા હોય, કારણ કે સંડે જેયડે વીકેન્ડ હોય છે કે ત્યાં બધા રજા હોય છે. બધા વેગાને ઘરે બેસીને વાત કરીને બધા લોકો એક સાથે નાસ્તો કરે બપોરે પણ જમવા એક સાથે કરે છે એટલે કે ત્યારે બધા લોકો એમ મારે ઘરે તો એ જ કે જલેબી ફફડા મંગાવે છે, અને સારી રીતે બધા યોગ્ય રીતે જમે છે, અને યોગ્ય રીતે ખાય છે, અનેને ત્યારે બધા લોકો આ બધા વાતચીત કરે છે, અને એ નાસ્તો એવો છે કે ત્યાં મતલબ બધાને જ ભાવે છે, અને મને તો ખૂબ ભાવે જ છે. અને બીજું તો ગુજરાતી વાનગીઓમાં તમે કીધું કે એમ તો કેરીનો રસ એ તો ખૂબ મજા જ આવી છે. કારણ કે આજકાલના જે ગુજરાતીઓનો કેરીનો રસ તો બહુ ભાવે છે. એટલે કે બધા લોકોના ઘરે તો કેરી એ કે બધાના જે ગામડામાં હોય છે, બધા લોકોના મોસ્ટ ઓફલી બધાના ઘરે આંબાવાળી હોય જ છે અને બધા મોસ્ટ ઓફલી ઘરે જવા રસ બનાવી કાઢે છે અને યોગ્ય રીતે બધા પીય છે. અને મારા ઘરે પણ એમ તો જે હું ત્યાં મારા ઘર છે, ગામડામાં છે ત્યાં પણ‌ તો હું આંબા વાડી છે. ને સારી રીતે યોગ્ય પ્રકારની આંબા કેરીઓ થાય છે ને મારા ઘરે પણ‌ એમ‌ તો કેરીનો રસ બનાવવામાં આવે છે ને મારા ઘરે પણ બધાને ખુબ ભાવે છે. અને એની સાથે તમે જાણો છો કે આપડા જે આપણે જે લગ્ન આપડ જે ગામડાઓમાં લગ્ન આવે છે. ત્યાં જે યોગ્ય રીતે વાનગી બનાવામાં આવે છે જેમકે મોસ્ટતફલી દાળભાટ હોય છે, શાક હોય છે, પૂરી હોય છે, પછી લાપસી હોય છે, એ મોસ્સ્ટફલી એ વાનગી બનાવામાં આવે છે. એ વાનગી એટલી સારી લાગે છે, અને જે હોટલોમાં હોય છે ત્યાં મળે તેના કરતા આ એકદમ બેસ્ટ આઈટમ એમ, જે આપે લગન સિઝનમાં આપણે જે આજુબાજુ જે બનાવામાં આવે છે. આ ભોજન તે એકદમ સારું અને ઘણા બધા લોકો જે આમંત્રણ આપેલા એ લોકોને ખૂબ ભાવે છે, અને મોટા મોટા લોકો પણ એ લોકો આ વસ્તુ ખાય છે અને એકદમ સારી લાગે છે. જેમ હોટલોમાં બનવા કરતા આપણે જે‌ ખાધેલું હોય તે એકદમ બેસ્ટ છે. એટલે કે આપણે જેટલું ઘરનું ખાવું જોઈએ, અને યોગ્ય આવું દાઢભાટ જે વાનગી છે, જેમ કે મોસ્ટ ઓફલી પ્રચલિત જ છે, અને બધાને ખુબ ભાવે છે. તે તો આપણે ખાવું જ જોઈએ અને વધારે વધારે આપણે તો ઘરનું જ ખાવું જોઈએ, અને બીજું તે કેવું છે ગુજરાતી વાનગીઓમાં તો ઘણી બધી પ્રકારની ગુજરાતી થાળીઓ પણ મળે છે બધા રેસ્ટોરન્ટમાં. પણ તે થાળીઓ આપણે ઘરે પણ બનાવી શકીએ છે. અનેમ કે સેવ ટામેટાનું તેનું શાક પછી ઊંધિયું પુરી એ બધા ઘણી બધી આઈટમો હોય છે. તે બધાંને ખૂબ ગુજરાતીઓને ખૂબ ભાવે છે. અને ખૂબ મજા કરે છે કેમ કે જેમ કે જેમકે તમે જાણો છો કે તહેવારો પ્રમાણે ઘણી બધી વસ્તુ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે તમે કીધું કે એટલે કેરો તમને રસપુરી બહુ ભાવે છે. અને રસપુરી તો બધા ખાય જ છે. આજના સિઝનમાં અને બધા ખુબ આ સીઝન હમણાં તો પૂરી થવા મા રહી છે કેરી અને બીજું તો હવે ઉત્તરાયણ હશે ઉત્તરાયણમાં તમે જાણો છો કે, ઊંધયુ પુરી ખુબ બધા બનાવે છે, અને ખુબ ખાય છે, જે તહેવારોમાં અને જે શિયાળીની શિયાળામાં ઋતુ આવે છે તમે જાણો બધા ઉબાડયું પણ ખૂબ બનાવામાં આવે છે ઊંબાડિયું એટલે કે એ એક ગુજરાતી ન ખૂબ પ્રચલિત એને ખૂબ બધાને ભાવે તેવું એક વાનગી છે ઊંબાડિયું અને એટલું બધું મોંઘું પણ જે શહેરોમાં એટલે કે શહેરોમાં ખૂબ મોંઘું વેચાય છે અને એ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ એટલે કે ઘરે આપણે બનાવીએ તો બધા બધા લોકો સાથે અને ઘરે આપણે બનાવીએ તો આપણને યોગ્ય પિલોમાં બની જાય છે એટલે કે બહાર થી આપડે લાવવાનું પડે, એટલે કે ગુજરાતી વાનગીઓમાં ઘ બધા પ્રકારની વાનગી છે તે ખૂબ પ્રચલિત છે, અને ખૂબ મજા માણે છે. અને આપણે જેટલું વધારે આપણે ઘરનું જ ખાશું તેટલું જ આપણા શરીર માટે સારું જ છે. કારણ કે આપણે બહારની વાનગીઓ ખાશું, જેમ કે ફાસ્ટ ફૂડ છે પછ ઘણા રેસ્ટોરન્ટમાં જઈને આપણે જે પનીરનું શાક આપણે ખાઈએ છીએ તે પણ આપણા જે પેટ માટે સારું ન કહેવાય, એટલે કે અમુક વાર આપણે ખાઈએ તે સારું છે, કારણ કે આપણે ઘરે જે આપણે બનાવીએ તો આપણા માટે સારું છે કારણ કે ઘરે પણ આપણે જે રેસ્ટોરન્ટમાં મળે છે બધી વાનગીઓ આપણે આપણે ઘરે બનાવી શકીએ છીએ. આપણે જેટલું વધારે ઘરનું ખાશું તેટલું આપડું શરીર માટે સારું છે. અને યોગ્ય રીતે આપણે આપણનેમ ઘરનું ખાશું તો આપણન યોગ્ય પાચન શક્તિમાં સારી રહેશે એમ, એટલે બહારનું ખાવામાં તમે જાણો જ છે કે, આપણને ફાસ્ટ ફૂડમાં તો તમે જાણો છો જેમ કે મંચુરિયન હોય છે, પછી નૂડલ્સ હોય છે, પછી રાઈસ હોય આપણે ખાઈએ તો પછી આપણા અમુક ટાઈમમાં આપણા અમુક પેટમાં ફુગાવો થઈ જાય છે. ‌ એટલે કે એસિડિટી એવું ખવાની શક્યતા વધી જાય છે. એટલે કે આપણે બહારનું ખાવું ખુબ તાળવું જોઈએ અને જેટલું આપણે ઘરનું‌ ખાશું તેટલું આપણા શરીર માટે સારું છે. શું તમે આવું કોઈ બહાર ન ફાસ્ટ ફૂડ કે પછી રેસ્ટોરન્ટમાં જઈને ખાવ છો કે કોઈ વાર કે પછી જેમ ઘણી વાર ખાવ છો વીકમાં?
કે હંમેશા ન ખાવું એ પણ બરાબર કહેવાય એમ તો પરંતુ હમણાં અમુક ડાડે‌ ખાઈ લાખીએ છે. પરંતુ ફાસ્ટ ફૂડ ખું ખુબ જ ટાળવું જોઈએ, અને ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ કારણ કે ફાસ્ટ ફૂડ ખાવાથી કેટલીક તકલીફ નો સામનો પણ કરવો પડે, અને જો એ બધું ખાવું હોય ફાસ્ટ ફૂડ તો આપણે ઘરે જ બનાવી લેવું જોઈએ, જેથી કરીને આપણે જે મતલબ ફાસ્ટ ફૂડમાં ત્યાં જે દુકાન વાળા બનાવતા હોય તો ત્યાં શું મતલબ ગમે તે તેલનો એ ઉપયોગ કરતાં હોય, પરંતુ જો આપણે ઘરે જ બનાવીશું તો આપણને ખુબ જ એવું સારું પડવાનું છે. કારણ કે જો તેલ સારું રહેશે અને આપણી બધી વસ્તુઓ સારી રહેશે, તો આપણને ફાસ્ટ ફૂડ ખાવાથી પણ ઓછી તકલીફ થવાની છે. અને આપણને સારું ખાવાનું મળી જશે, ‌ તો જેથી કરીને આપણે જે પણ ખાવું હોય તો ઘર જ બનાવીને ખાઈ લેવું જોઈએ, અને તમને ખબર જ કે ગુજરાતીઓ હોય છે, તો એ બધું એ લોકો પહેલા તો શું હોય કે મતલબ આ બાર ન ખાવાનું ખુબ જ ખાતા હોય, એટલે ખાવાનું પર વધારે પૈસા ખર્ચ તો કરતા જ હોય, કારણ કે ગુજરાતીઓને ખાવાનો ખુબ જ વધારે શોખ હોય તેથી, ખાવાનું એટલે ખુબ જ વધારે ખાશે પરંતુ ઘરે બનાવીને જો એવ ખાવાનું કરશે તો ખુબ જ વધારે એવ સારું પડવાનું છે. અને તેઓને તકલીફનો સામનો ખુબ જ ઓછો કરવો પડશે, જેથી તેઓ માંદા પણ ખુબ જ ઓછા પડશે, અને તેઓ મતલબમાં પૈસા પણ ખુબ જ ઓછા ખર્ચ થશે જેથી, ઘરે બનાવીને ખાવાથી વધારે પણ વસ્તુ બને છે, અને મતલબ પૈસા ન પણ ઓછી ખબર થાય છે. પરંતુ આપણે કશે ગયા હોય તો ત્યારે આપણે ખાઈ શકીએ છીએ, અને તમને ખબર હશે કે ગુજરાતીઓ મતલબ ફરવાનો પણ ખુબ જ વધારે શોખ હોય છે, તેથી તેઓ ખૂબ જ વધારે ફરતા પણ હોય છે, અને તમને ખબર છે, કે ધંધો તો ખુબ જ વધારે ગુજરાતીઓ જ કરે છે. અને ગુજરાતીઓ ધંધો કરવામાં વધારે એક્સપર્ટ હોય છે. જેથી આખી દુનિયામાં ગુજરાતીઓના જે ડંકા બોલાય છે, જેમકે આપણા દેશમાં તમને ખબર જ છે કે, એ ગુજરાતીમાં મુકેશ અંબાણી છે, પછી રતન ટાટા છે પછી અદાણી છે, તો બધાં મતલબમાં ગુજરાતીઓ જ છે. અને ગુજરાતમાંથી જ નીકળી આવ્યા છે. ‌ કારણ કે તેઓ ગુજરાતી ન હશે ન હટે તો મતલબમાં તેઓને આ બિઝનેસ કરવાનું જ્ઞાન ખુબ જ ઓછું હશે, કારણ કે ગુજરાતમાં બિઝનેસમાં ખૂબ જ વધારે ધ્યાન આપવામાં આવે છે, અને ગુજરાતી લોકો થી બધું શીખી જતા હોય છે, જેથી એથી કરીને તેને આગળ જતાં ખૂબ જ વધારે એવું સરળતા રહે છે. અને કોઈ પણણ કોલેજમાં એટલું બધું જે શીખવામાં આવશે, એટલું બધું તો એને ઘરેથી જ‌ બધું શીખી જતા હોય છે, જેથી કરીને તેઓને પૈસા પણ ખુબ જ વધારે બચી જાય, અને તમને ખબર જ છે કે, જે બિઝનેસ કરતા હોય તેને ડિગ્રી ની જરૂર ન હોય જેથી કરીને આપણને ખાલી સ્કીલ જોતી હોય, જેથી ડિગ્રી મેળવવાની હોતી નથી, તો એ બધું ઘરેથી જ શીખી જતા હોય છે.
હાં એટલે કે તમારી માટે બરાબર છે. અને આપણા જે ગામના એટલે કે જે ગુજરાતના ઘણા બધા મોટા મોટા બિઝનેસમેન છે. તમે કીધું કે બધા આપડ ગુજરાતનું‌નામ પણ ઘણું બધું રોશન કર્યું છે. ને આપણો ગુજરાતીઓનો ડંકો બોલાય જ છે. અને એ જ છે કે આપણે ગુજરાતી વાનગીઓને યોગ્ય રીતે આપણે ઘરે બનાવીએ તો આપણા માટે સારું જ છે. અને બીજું તો એ જ છે, કે આપણે તમે કીધું કે બારનું ખાવાનું ટાળવું જોઈએ, એટલે કે અમુક ટાઈમ આપણે ખાઈએ તો ચાલે છે. મહિનામાં એક બે વાર ખાય તો ચાલે છે, ને કારણ કે આપણે ઘરનું વધારે ખાઈએ તો આપણા શરીર માટે જ સારું છે. ને આપણે હેલ્ધી રહીએ છીએ, સારું તો મળીએ પાછા આપણે કારણ કે ઘણી બધી વા ‌વાનગીઓ છે, ગુજરાતીઓ આપણે તો છે જ ને આપડે ઘણાં બધા પ્રકારના શોખ પણ હોય છે, પાછા આપડે વાત કરીશું, અને આપે ઘણી બધી વાનગીઓ વિશે પણ આપણે વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ.